હા ભાઈ મજામાં જ છુ.
મારું પણ થોડુંક મજામાં જ છે. થોડુંક
તમારે કવું ભણવા, ગણવાનું કેવું ચાલે?
હ સારું જ ચાલે છે હમણાં તો. હમને ટ્વેલ્થ કર્યો. હવે ડિપ્લોમા કરું છું.
હા હા તો તમે પછી જે શોપિંગ કરો છો તે ઓનલાઈન કરો, કે ઓફલાઈન કરો?
મે બી મેં હો ઓફલાઈન વધારે કરું. ઓ ઓનલાઈન કરતા
તમા કે એવું નથી લાગતું કે ઓનલાઈન પર બી થોડુંક ધ્યાન આપવું જોઈએ.
લાગે તો છે. પણ ઓનલાઈન તમે જોઈ શકો છો કે. સ્કેમ વધારે થાય છે. કેમ કે આપણે જે વસ્તુ આપણે જોઈએ છે તેવું આવતું નથી. ને ક આવે છે તો એવી કોલિટી નથી મળતી જેવુ આપડે આપડે ઈમેજમાં કે એપમાં જો જોઈએ છે. એ એટલા માટે એને પછી એનો પડર રહે છે કે આપે લઈ લીધું ને પછી એ આપડા પૈસા ખઅ જાય વયસ અ વયસ જેવુ વયસ જાય
પરંતુ અમુક જે વસ્તુઓ છે તે ઓનલાઈન લેવી વધા તેવું સારું રે છ જેવી કે હમ્મ જેવું કે તમને બુક્સની ખરીદારી કરો છો, કા તો પછી ઓનલાઈન ક્રેડિટ કાર્ડ મંગાવો છો, પછી અમુક જે બ્રાન્ડેડ વસ્તુઓ હોય તે તમે ઓફલાઈન પરચેસ નથી કરી શકતા. કારણ કે જયારે તમે એને ઓફલાઈન પ કરો છો, ત્યારે એના પર લાગતા ટેક્સની માત્રા વધી જાય છે. અને ઉપરથી તમે ફ્યુલ બા બીયુલ ફ્યુલ બારીને ત્યાં જાઓ છો દુકાને, એના કારણે ફ્યુલનો ખર્ચો વધે ફ્યુલનો ખર્ચો, અને ઉપરથી તમે ટેક્સનો ખર્ચો ઉઠાવો છો, તો એ વસ્તુ તમને વધુ મોંઘી પડે છે, જય્યારે તમે ઓનલાઈન ખર્ચો કરો છો, તો એ તમને માત્ર એની જે એમ આર પી હોય ફિક્સ પ્રઇસ. એટલું જ ચુકવવાનું હોય છે, એટલે એ સસ્તી પડે છે. બાકી તમે કરી શકો છો ઓન ઓફલાઈન બી કરી શકો એવું કઈક જરૂરી નથી કે ઓનલાઈન જ ખર્ચો કરો.
કેવું છે? તો કોઈ સ્કેમ થાય કેવું થાય તો એવું નથી.
હા. સ્કેમનો બી ડર હોય છે પરંતુ હાલમાં જે ઓનલાઈન એપ્લિકેશન્સ છે જેવી કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, પછી મીશો છે, મૈત્રા. માં બોલો ચાલે છે, તો આવી બધી જે એપ્લિકેશ છે, તમને એમ આર પી એટલે એમ આર પી કરતાં પણ ઓછા ડરે એ લોકો તમને આપે છે પરંતુ. ઘણીક વાર એવું બને છે કે જે પ્રોડક્ટ આવે છે. આવા મોટી મોટી સિટીઓની વાત કરીએ તો એક્ઝેક્ટ લોકેશન હોય છે. અને એમની જે એડ્રેસ્ટ હોય છે તેમાં ઘર નંબર ને બધું છે આ સોસાયટીનું નામ, એકદમ પરફેક્ટ હોય છે, જેથી એ એને એ પ્રોડક્ટને યોગ્ય સ્થાને પહોંચતા એટલી વાર લાગતી નથી, પરંતુ જ્યારે એ પ્રોડક્ટ નાના ગામડાઓમાં કા તો નાની સિટીઓમાં આવે, એ સિટીઓમાં એમની પાસે યોગ્ય દેતા હોતો નથી, જેથી એનો ફાયદો ઉચકીને જે નાના વેપારીઓ છે, તે પ્રોડક્ટની ફેરબદલી કરી નાખે છે, હવે એના કારણે જે કસ્ટમર હોય, તેને યોગ્ય પ્રોડક્ટ મળતું નથી એના જ સ્થાને બીજું પ્રોડક્ટ મળે છે, હવે જે કસ્ટમર હોય તેની પણ જવાબદારી હોય કે જે પ્રોડક્ટ મળ્યું છે તે યોગ્ય છે કે નથી, જો યોગ્ય ના હોય, તો જે એપ્લિકેશન છે જેવું કે તમે એમેઝોન પરથી મંગાવું હોય કા તો ફ્લિપકાર્ટ પરથી મગાવું હોય કા તો મીશો પરથી મંગાવું હોય, તો એ જે કંપની છે, એ કંપનીમાં તમે પોતાનું ફોર્મ ફિલઅપ કરો કમ્પ્લેન્ટ માટેનું. જેથી એ લોકો તમારો જે કમ્પ્લેન છે તેને એક્સેપ્ટ કરે અને એના પર કામ કરે. ત્યાર બાદ તમારી જે મુશ્કેલી છે કા તો કઈ પ્રોડક્ટ હોય તેને રિટર્ન કરે ને એનું રિફંડ મળે તમને. આ રીતે તમે આ જે મુશ્કેલી છે તેમાંથી બહાર નીકળી શકો છો.
હમ્મ. હા એ તો છે, ને અમુક વાર જો આપણને ઓફલાઈન વસ્તુ ના મળે અનલાઇન સહતાથી મળી શકે છે. ઘણી ખરી વસ્તુઓ.
અમુક વસ્તુઓ છે, જે ઓનલાઈન જ મળી શકે ઓફલાઈન નથી મળતી જેવું કે તમે મોબાઈલ જોવો છો તો ઘણા બધા મોબાઈલ્સ છે, એ મોબાઈલ્સ તમે માત્ર ઓનલાઈન જ જોઈ શકો છો. કારણ કે એ જે મોબાઈલ છે. જે ફોરેન કન્ટ્રીસમાંથી ઇમ્પોર્ટ થતા હોય છે, હવે ત્યાંથી એક્સપોર્ટ થાય અહીંયા આગળ ઇમ્પોર્ટ થાય તો એનો ખર્ચો વધી જાય એના કારણોસર જે આપણો જે ઈન્ડિયા દેશ છે. તેમાં. મોસ્ટલી તે મેડ ઇન ઇન્ડિયા હોય પછી. ઘણી બીજી બધી બી ફોરેન કન્ટ્રીસ છેજર્મની છે, ફ્રાન્સ છે, રશિયા છે તો એ બધા છે, ને હમ્મ. ડીલ કરે છે, કે આટલા જીએસટી ટેક્સ લાગશે એટલે એ મોબાઈલ એટલો બધો મોંઘો પતો નથી પરંતુ એના સિવાયની જે કંપની છે, જાપાન ચાઈના એ વડી
કંપનીઓ એમની કંપનીઓ ટેક્સ વધુ લગાડે છે, જેના કારણે જે મોબાઈલ છે, કાં તો એની પ્રાઇસ છે, તો વધી જાય છે, મોબાઈલની અન્ય એપ ઓ એપ
બાકી.
એવું છે. ઓફલાઈન આપ આખોની નજરે વસ્તુ જોઈને ચકાસી ને કલથી ચેક કરીને આપડણે લઈ શકીએ છીએ જેથી આપણા. અગડી જતા એ કોઈ એ પણ મુશ્કેલી થતી નથી અ થતા શું કામ લીધું એમ.
અન્ય કોઈ છે, ફાયદો ઓફલાઈનમાં પરચેસિંગ.
હા જો તમને ન ગમત તમને તાત્કાલ રીતન કરી આપવામાં આ આવે કે તે તમને ચેન્જ કરી આપવામે તાત્કાલિક
હા તો ઓનલાઈનમાં પણ આ સુવિધા આણા ઉપલબ્ધ છે ખબર નથી તમને
પણ એ તો સાત દિવસ લાગે આવતાા વાર લાગી પછી જતા વાર લાગે એમાં જ દસ પંદર દિવસનો સમય ગળ જતો રહે છે. ના પણ કઈ જર થઈ ટાટકાલી જેમ કે મને કાલે લગ્નમાં જું છે તો મારે ઓનલાઈન મગાવવું તો તેને આવટવાર લાગશે પછી તેનું કઈ કઈ ખરાબ અ આવ્યું કે ફાટલું આવ્યુંટલું આવ્યું કે કઈ બીજું પ્રોડક્ટ આપીધ પાછું મોકલાવાનું વાર લાગશે પાછું આવટ વાર લાગશે એને કાઢો ઓફલાઈન તમે દુકાન પર જઈને ચેન્જ કરી શકો છો અથવા અઠવા તેને અઠવાડયના રીટર્ન કરીને પાછા પૈસા તમારે મેળવી શ કોછો
અરે તમને હાલમાં એક નવી એપ્લિકેશન લોન્ચ થયેલી છે તમને એના વિશે માહિતી નથી લાગતી
એવું એક એપ્લિકેશન છે મને નથી ખબર
હા હાલમાં અમને બ્લિંકિત નામની એપ્લિકેશન લોન્ચ થઈ છે જે ઈન્ડિયા દ્વારા લોન્ચ કરેલી છે હવે આજે હમ આ જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનમાં તમારે જે એક કરટકેશન હોય લાઈવકેશન તે આપવાનું રિસિવર નું નામ હવે આટલી જાણકારી સબમિટ કર્યા બાદ તમારી નજીકમાં જે સ્ટોર હોય બ્લિન્કેજને અન્ય કોઈ સ્ટોર હોય ત્યાં ગાડીથી બલિકીટન છે. વરકર હોય તે પ્રોડક્ટ ખરીદે છે ત્યારબાદ તમને આપી જાય છે તે પણ ઘરે પાંચ દસ મિનિટની અંદર ને વધુ લેટ થાય તો ચાર્જ પણ નથી કરતા અને જો તમને એવું લાગ ગે કે પ્રોડક્ટ તમને યોગ્ય રિટન થયો યોગ્ય મલ્યો નથી તો તમે તરત રિટર્ન કરી શકો છો તે પણ એ ઘરે આવીને તમારી પાસેથી એ પ્રોડક્ટ લેશે અને તમને બીજો પ્રોડક્ટ આપશે જે સારું હશે. આ જે એપ્લિકેશન છે.
ના અન્ય પણ ઘણા ફાયદા છે તમને મળીને જે માને ઓનલાઈન ખરીદી વિશેની જાણકારી મળી તે બદલ તમારો આભાર તમને પણ મને ઓનલાઈન શોપિંગના ફાયદા કેવા આભાર
હમ
કેટલા સેકન્ડ મળ છસો સેકન્ડ